ચાાલ
ભાઈ સા જમીન બેઠા તા.
જમી લીધું ને.
હા.
તો વાતાવરણ કેવુ હોય, તમારા સાઈડમાં?
બઈસ વાતાવરણ તો થોડો પવન ને, એવું છે વરસાદ નું. વરસાદ આવતો નહીં.
વરસાદ વરસાદ પણ એક જ વખત બધા આવ્યો એવું. બધાખી પણ બીજી વખત તો. કોઈ વરસાદ પડ્યો હોય, એવી કોઈ આગાહી નહીં.
હમણા આહારીડી બીજ ઉપર. ઉપર આ બાજુ આવે. બીજી બાજુ આયો તો, પણ આપડે નહીં આવ્યા, બાજુ.
અરે અહાડ સુીધના પા છું, રાતના વરસાદ પડ્યો તો.
હો, રાતે આયા તો.
આ થોડો પડે, પણ એવો જવો જોવો, એવો નહી કે. આપડી ગરમી પૂરી કરી, ઠંડીની વાત. વાતાવરણ કેવું થાય, ગરમી એવું ઉકાળ ઉખળાટ એટલો ને, એટલો હોય.
હોવા. એટલે શું એ, આ અઠવાડિયામાં એક ધંધો પડે હ ને, એટલે પેલી જમીનથી ને, બરોબર ગરમી જાતે. નહીં જમીનમાંય, એટલે બધો હ, ભેજ નામ આવે ને, જમીન.
જ્યાં સુધી જમીન ના ભેજ નહીં મળે ને, ત્યાં સુધી ગરમી. ઉકળટ જેવું થોડું રહેવાનું, ભેદ મળ્યા પછી જ વાતાવરણ માં. થોડી ઠંડક. આવી ગરમી ના તો, જેરી જીવજંતુ પણ બઉ નીકળે હો.
હા, બઉ જ. એક વરસાદ આંખવાને, એટલે બઉુ ની આંખવા.
મારે હમાં એક સ્ટાફ આ ગયો હતો પછી યાથીને, બહુ સ્પિડમાં દોડતો, તો પાછો સાપે. ત્યાંથીને એક વખત રેસ્ક્યુ કરી.
હા હા એટલે એ પેલો હા પછી હા હા તમારી બાજુ પવન બહુ લાગે નઈ.
હા, તમારે સાપ પકડતા આવડતો કે?
ના, આપો તો દો બીક લાગે હો હા. હા, આપણ તો યાર બઉ બીક લાગે, આપડે સેતા તોડીએે.
હા, વરસાદ ને વાવાઝોડું, પવન ને બધું તો માપનુ માપનુ પણ વચ્ચે બે દિવસ જબર પવન ફૂંકાણો.
હા, પવન બહુ હતો હાચી વાત હે, આ પવન ના લીધેજ વરસાદ નહી આવતો.
હમણા જ પવન ઓછો થઈ ગયો, ન તો બાકી તો આજ ઉકડાટ જેવું જવું બઉ વાતાવરણ બનાવ્યું તો હવે વરસાદનું.
ઓ હ પા શું દા ખબર અત્યારે વાદાળ બંધાય વરસાદ ને, પાવ હોજે જોજો, પવન ચડશે એટલે પાવ બધું વેરાઈ જા.
હા હા, ઇ વાત હાચી હોવા, વાતાવરણ તો અમાર દોડ તો બનાવશે ભાઈ ઈ પેલું થઈ જાહે, અંબાલાલ હવે તો આ કઈ હાલવાની કોઈક ના પાડતી વરસાદ ની.
ના હોય.
આ હિધાજી હોણ ને પેલા વિરચન ગાથાવાળા તો કેતો તો ને. અંબાલાલ કરે એટલે અંબાલાલ વડી રી હાણા હે તે વડી હોવા. ફકીમ કે કે હું વરસાદ ની આગાહી નહીં કરું, આમ તો ખેડૂતો માટે સારું જોયું. બધા મનાવે છે એમને, કે વરસાદ માટેની તમે આગાહી તો ચાલુ જ રાખો એમ. બાકી ઇ નક્ષત્ર ઉપરથી જોઈ કેતા હતા, હવામાન તો કેવું પછી હ હ વાતાવરણ હોય, ખાડી વિસ્તારો હોવાજો દરિયો કિનારો, આ બધું તથી સી સિસ્ટમ કેવી બને એના ઉપરથી ડિપેન્ડ અઈ રેપ પેલું નક્કી કરી દેતા હવામાન ખાતા વાળા, અને આ વે નક્ષત્ર જોઈન કેતા તા. યઅ અંભાલાની આખ
એટલે આ અંબાલાલ જે આગાહી કરે, એમને શું પૈસા મળતા હશે?
ના એ શું કોઈ બાપડા મફત કરે, હવામાન ની આગાહી આવે ઇ સરકારી દ્વારા ક આમાં કોઈ પૈસા કમાવા ના મળે, પણ એક શું ખેડૂતોને જાગૃત કરાય એમ એડવાન્સ માં. ના ગવર્મેન્ટ કોઈ પૈસા.
ભાઈ આ ન્યૂઝ વાવાજે. યેન જે કે જાય કેમ.
હા હા.
એનો વય એમનો વિડીયો બનાવતા હશે ન, આગાહી કર
હમ વિડીયો બનાવા, આગાહી નું કઈ દે, કોત ન્યુઝમાં લખી દે એમ. તો ભાઈ અંબાલાલ, અંબાલાલ જાહેરાત કરે એટલે કૂક ના કેતા હોય મિસ ના ગમે થી. નઇ રે ભાઈ અંબાલાલ ની આગહી છે, બે ચાર દિવસ ની અંદર વરસાદ પડશે એમાં આ જગ્યા ઉપર, એટલે ખેડૂતો માટે સારું રે, એમ કે ખેતરમાં કોઈ ધાન પડ્યું હોય. તો ધાનને તમે પો તાળપતરી થી કઈ વ્યવસ્થિત જગ્યાએ એને ખસેડી એે કોઈ, ને એના માટે થઈ જનરલિ હોય છે.
હાચી વાત છે.
ખેડૂતોનો થી, એમનો મેન ઉદ્દેશ એ જ છે, કે ખેડૂતોને નુકસાન ના થવું જોઈ.
હમ્મ. એ સારું કેવાય, અમને ખબર પડે, એટલે યાદ એટલી બધી. કે વરસાદ જ આવશે નહીં, હ.
આ એક જ્યોતિષ કાર્ય માટેનું આવી, જ્યોતિષને જ ખબર પડી કે નથી. નક્ષત્ર પરથી, શું કરવું? કયા નક્ષત્ર કઈ જગ્યાએ બેઠો છે. શું છે, શું નહી આપડે, ખબર પેલું કેવાય છે, વરસાદનું પાણીમાં. મગ એક નક્ષત્ર. ચાલ હતો, લોકો મગનું પાણી ભરાય એમ, એ પાણી કેવું કરે, તમારે બાર મહિના સુધી
હમ.
હા પીવા માટે, બુ આવું થોડું, આડનેસ વાળું આવે. પણ આમ થોડું બઉ ઘણું સારું છે, એમ તમારા માટે શરીર માટે બહુ સારું અને બીજું કેવું ભાઈ ત્યાંની અંદર કે, તને પેલું મળી રહેે. હા, જેને થયું હોય ને, બધા.
તો જે કીટાણુ હો મરી જાય, તમારા અંદર શરીરમાં.
હા, સો ટકા અને ઘણું પોણી બાર મહિના સુધી તમારું બગડા ને, તમે એવું હો હતું. પૂડો ના પડે, કશુ જ ના પડે પાણી. કઈ બગડા ના, કઈ જીવજંતુઓ ના પડે.
હ. તમારે જેવું ખેતીમાં.
હ, અમાર તો બ.
હ હા તોરે પેી બેસેક વયાહ થઈી વહની જ નઈ
વ્યાસમાંણા એક વહની હતી પેલા એના વળી પાડી આવી હતી, પણ હવે બીજી વિહાવાની તૈયારી છે.
આપી દીધી કે છે?
ના, બે રાખી. ભાઈ, હાલ તો કોઈ ભેંસુ કોઈ એવો, ઈરાદો નહીં આપડો, કારણ કે દૂધ મળી.
તો હેને. ખરા હોય ને તો, હારી એક એક ભેંસ હોયને, તો બહુ થઈ જાય, કારણ કે આપડે એ. દૂધ વેસાતા લઈએ, ચેવું આવે, ચેવું ના આવે. અને આવું ખાવા માંય ચાલી જાય આપડે. ધરની ભેસ નું દૂધ અને ચા પાણી ચાલ્યું જાય.
હા, અને ભાઈ ચો ખૂબ દૂધ મળે, મખણ મળે, ધી ચોખ્ખું મળે, ચોખ્ખું તો મળે. ભેળસેળ ખાવું એના કરતો તો. એ સો ટકા તો કોઈ આલતું નહીં, ડાયરેક્ટ તમારે પોતાની ભેંસ હોય તો તમે. બે-પાંચ રૂપિયા નું કમાઈ શકાય.
હા, એટલે એક-બે ભેંસ રાખવી ને, તો સારું રખાય.
રખાય તબેલોય કરે, તબેલા માં કેવું થાય, પછી બધું. કધાસચારોને, બધું પાણી ને બધું, એને જગ્યાને બધું મજૂરી થોડી વધી જાય. આ માણસો બહુ મજા. એ ઓછા મળે, એમ ખેતીવાડીની અંદર જમીન જોવો, પછી એ આપડે ધાસચારો. મારે ફિક્સ જમીન વધારે જોય. હા, ઓમ તો બાકી, તબેલામાં સારું કમાવાનું. આ સો ટકા બનાસકાંઠા સાઈડ માં લોકો તબેલા કરે છે, એમને બસો-બસો, સો-સો ભેંશુ હોય. લોકો વર્ષે કરોડ કરોડ ના દૂધ ભરાવ હોય.
હા હા.
એમાય સારું એવું જ મળે પણ,
પણ એમને શું ખબર હ. હ હ એમને શું આખો દિવસ એમ જ એમ જ રેવાનું હોય. એમને ધર ની જમીન એટલે પછી ચાર પુરોને એ બધું કારણ ઘર બુર હોય. એ બધું મળી રહે એમને બાજુ મા ન બાજુ મા.
એમને તો બધું મળી રહ્યા ભાઈ એને એમને. હા પાણી બધું વ્યવસ્થા હોય એટલે તમારું વાંધો નય. હવે તો લોકો અધ્યતન ટેકનોલોજી સાથે કામ કરતા હોય. ભય અ મશીનો ગાયો દોવા માટે ના મશીનો આવી ગ્યા એમ. ડાયરેક્ટ કોઈ માણસો રાખવાના નહી સીધા પળી દેવાના અંચળની અંદર મશીન. એ મશીન થી બધા વાણસો ની અંદર ભેગું કરી. અને એ જગ્યાએ તમારું કેન મેલેયુ હોય કેન ની અંદર તમારા, પાત્ર ની અંદર આવી ને પડે દુધ,
એ આમાં એમાં આપડે જોવા જઈએ તો મશીન થી દોય એમાં દસે ના થાય?
ના થોડું પીડા થાય સો ટકા ગાયને આ બધા લોકોનું, તો પીડા થાય છે આ થોડું કારણકે મશીન કેવું હોય આપડે હાથ તો, હાથ પેલી ફરતો હોય મશીન તો જેટલું તમે અમ, ન અને એનાથી આંચડો પર એ બહુ અસર પડે.
હા. એ મશીનને તો ખબર ના હોય કે દુધ હવે પતી ગયુ એ તો મશીન તો ચાલુ ન ચાલુ જ રેવાનું હોય ને એના લીધે ગાયોની નસો તણાય તો યાર એને કેટલી પીડા થાય.
હા સમજા બહુ થયા આતો લાગે આપણને બાકી બઉ પીડા વાળુ,
દોવા એનું,
હા સો ટકા થોડી મજૂરી આવે, રખાય પણ, મજૂરી થી સાંત એવું પડે છે.
દૂધ ખાવું હોય તો કોઈ મજૂરી તો કરવી પડે.
હા અને બધાને બધી પ્રકારનું તમારે ફેસને તંદુરસ્ત રાખવી હોય ને. ર દૂધ કાઢવા હોય તમારે બેસ્ટ વ શું કહી ખબર હ. દૂધ આપતી કરવી એજ વસ્તુ કે તમે એને બધા પ્રકારના ખોરાકો ખવરાવો. શિયાળા માં શિયાળા નું ખવડાવો ઉનાળામાં ઉનાળા પ્રમાણે ખવડાવો, ચોમાસા
હ
તો તમને દૂધના ઉત્પાદ વધારે પડ
સાચી વાત.
ફેર તો ઘણો બધો પડ્યા છે જમીનમાં કેવું ચાલ આપ શું આવ્યું જમીન જમીનમાં.
ભાઈ સાપાયો હ કોણ કપા આયો હૈ? સાત હા સો જેવો કપાવયો.
કપાસ ની અંદર કોક સરકાર આવાની હ કોકક ચૌદ હજાર ઉપજવી ગઈ. કોટન સ્કીમ કાઢી છે?
હે?
સરકારે કોટન સ્કીમ કાઢી છે ચૌદ હજાર જેવું રૂપિયા તમને આપશે સરકાર.
એવું છે એમ કપાસવાયો હોય તો.
હા કપાસમાં આવે ને ચાર પાંચ વીઘા જમીન હોય ને, તો એની અંદર તમે કોટન નિમ તમને મળશે લાભ આવેે.
પા એમાં આપડે, યાર ઘર ની હોય તો મળે.
હા ઘરની વા તો તમને મળી જ ત પાઘવી વાવતા હોય એ તો પછી જે તે માલિક હોય જમીનનો, એને મળવાના ચાન્સીસ વધારે રહે એમાં આપડા કરતા. કઈક અમુક કેવું હો વી સમજણો હોય તો તમને આપેને થોડું.
બહારમાં ક ભાગ લેવા ક બને ભાગમાં ગણી લેતા હોય ખર્ચા ની અંદર એમ.
હ હાચી વાત.
હમ, એડાબીડા ની તો બસ તૈયારી થઈ જશે વાવવાની ત.
હા એ હાલ કોણ છે તો તૈયાર કરી મૂક્યું હવે એક વરસાદ થાય ને. એ પછી પ્યારવાખ કોણ, હા એ દંડા તો વધ નહી બે વિઘા જેવા કર.
આમ શું થાય હિરંડામાંજમીન માં. કેવા હારા રેય કેટલા ઉતરે વિધે બે વિધે? હ આમ કેટલા ઉતરાયયમ તમારા? એવું ને.
હમ. પાશોપહી, અતાશું હ. હા અત શું ખબર હ કે આારું એ દંડ તંબાકુ
વર્ષે હું તો ક બે વર્ષે બે વર્ષે
હા એવું ખાતર વર્ષે બે વર્ષે તમારે ખાતરું ચેન્જ કરતું રહેેવું પણ એમ.
ના ખાતર તો આપડે પેલું ભરીએે ને સોનિયા ખાતર જ ભરીએે.
ચાલે અને હ પાકે ચેન્જ કરતો રહેેવું પડેમ પાછો એવું એક ના એક પાકે નાવાય નેગર, પેલું થાયમ જમીનરપ ય ઘટી જાય એટલે બાકી ચેન્જ કરતા રહેેવું પડે એમ, ના ના સો ટકા. સારું કેવાય સરસ કેવાય આમ તો. તમે અહિયાયા તો આપડી સાઈડ તમારી સાઈડ તો ટપક નહી થતી હોય.
ના આપડા બાજુ ટપકની સિસ્ટમ નહી, એ શું ટપક ની સિસ્ટ- સમજી ને બનાસકોઠા બાજુ શું કે એ ઢઆ વા વાળા શેતર હોય અને માટી એકદમ પેલી લપટી હોય. એટલે એ બાજુ ટપકની સિસ્ટમ ખરી આપડે આ બાજુ શું. બોનું પોણી જ આવ.
પર્કિંગ કરાય બે પા પાને જમીન ની અંદર લે. આવેય છે ફરતીંગ ખેતી થી.
હ આ બનાસકાંઠા બાજુ એ એક સીઝન માં બે પાક લે સાચી વાત. હા.
હવે તમારે ક્યારે કરતા પેલા ની અંદર તો બધા સે, જવાની બંધ ના થાય તમારા માટે એટલે તેમાં પાક અ વધાર મળે. તમને બે ફાયદો થાય ડીસા સાઇડ તો બટાકા બઉુ થાય ને બનાસકોંઠામાં તો પ્રખ્યાત ને,
હમ હ.
બટાકામાં હું બંધ લગભગ જનરલી તો બધા અહીયાયા જ જતા હોય છે કંપનીઓ ડાયરેક્ટ લી જતી હોય.
હા ડાયરેક્ટ બ બટાકા કંપની ડાયરેક્ટ લઈ લે.
હ બાલાજીવી. ફર વાળા છે, પછી ગોપાલ વાળા છે, સમ્રાટ વાળા છે, આ બધા ડાયરેક્ટ સીધી જો ઉપ લેતા હોય છે, એમના જોડે શું કોન્ટ્રાક્ટ કરેલા હોય છે, એના લોકો જ બીજ આપતા હોય છે.
હમ હમ આપડે રોહિત મગફળી લાબા નૂ કતો તો કા,
રોજ મગફળી વાળણ કેતો મગફળી થતી છે તો તમારે. અ મગફળી માટે થોડી કાળી માટી ના જોઈ એ.
હા કાળી માટી પણ આમાં થાય પણ એટલી બધી પેલી ના થાય એમ.
હા.
જેવી જોઈએ ને એવી ના થાય આપડે અ રોહિત કેતો તો. પેલો ટરાય મારવો હૈ.
હમ હમ.
કે વા બીજ છે કે શું ભાઈ. મુકુના ના હા ખબર પણ